બસ મજામાં તું કેમ છે
બસ મજામાં તો આજે ઈચ્છા થઈ કે અ મારા મતે તો જીવનના મૂલ્યો એ એવા સિદ્ધાંતો છે કે આપણને સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે અને વ્યક્તિ કેટલો પણ ભણેલો હોય કે કેટલો પણ સફળ હોય પરંતુ જો તેના જીવનમાં સારા મૂલ્ય ન હોય તો તેની સફળતા અધૂરી ગણાય છે અને જીવનના મૂલ્યો આપણા વિચારો વર્તન અને નિર્ણયો પર ખૂબ મોટી અસર કરે છે અને જીવનમાં સત્ય પ્રામાણિકતા દયા કરુણા સહનશીલતા અને મહેનત અને સમયપલન અને જવાબ દારી જેવા મૂલ્યો પણ ખૂબ જરૂરી છે આ મૂલ્યો આપણણે માત્ર સારા માણસ જ નહીં પરંતુ સારા નાગરિક પણ બનાવે છે આવા મૂલ્યને કારણે જ સમાજમાં વિશ્વાસ અને શાંતિ જળવાઈ રહે છે
હા હા સાચી વાત છે મને લાગે છે કે જીવનના મૂલ્યો ની શરૂઆત પરિવારથી થાય છે માતા પિતા બાળકોને સત્ય બોલવું વડીલોનું સન્માન કરવું બીજાની મદદ કરવી અને પ્રેમથી રહેવું શીખવે છે બાળક જે વાતાવરણમાં થાય છે તેના જીવન તેના જીવનમાં તેજ મૂલ્યો વિકસે છે
હા અને શાળા અને શાળા પણ જીવન ના મૂલ શીખવમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તક નું જ્ઞાન નથી આપતા પરંતુ શિસ્ત જવાબદારિ સમયનું સમયનું મહત્ત્વ તો અને ટીમમાં કામ કરવાની ભાવના પણ વિકસાવે છે આ મૂલ્યો આખા જીવનમાં ઉપયોગી બને છે મારા મતે સત્ય સૌથી મોટું જીવન મૂલ્ય છે ઘણી વખત સત્ય બોલવું મુશ્કેલ લાગે છે પરંતુ એક સત સત્યનો જ વિજય થાય છે સત્ય બોલનાર વ્યક્તિ પર લોકો વિશ્વાસ કરે છે અને તેને સમજવામાં માન મળે છે
હા અને પ્રામાણિકતા પણ એટલી જ મહત્વની છે પોતાના કામમાં ઈમાનદારી રાખવી કોઈની સાથે છેતરપિંડી ન કરવી અને પોતાની જવાબદારી જવાબદારી નિષ્ઠાથી નિભાવવી એ જ જીવનના ખૂબ મોટા મૂલ્યો છે મને એમ એમ લાગે છે કે દયા અને કરુણા વગર જીવન અધૂરું છે જો આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખીએ અને બીજાના દુઃખ ને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમાજ વધુ માનવતા ભર્યો બની શકે
હા સાચી વાત છે અને સહનશીલતા પણ એ ખૂબ જરૂરી છે દરેક વ્યક્તિના વિચારો અલગ હોય છે જો આપ પણ એ બીજાના વિચારોનો આદર કરી અને ધીરજથી તેમને વાત સાંભળીએ તો મતભેદ હોવો હોવા છતાં સંબંધો સારા રહે છે. આજકાલ ઘણા લોકો સફળતા માટે ઉતાવળ કરે છે. પણ મને તો લાગે છે કે મહેનત અને ધીરજ જીવનના એક મૂલ્યો છે જે લાંબા સાચી સફળતા અપાવે છે મહેનત વગર કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ છે અને સમયનું મૂલ્ય પણ ખૂબ મોટું છે. જે વ્યક્તિ સમય નું આયોજન કરે છે અને સમયસર પોતાના કામ પૂર્ણ કરે છે તે જીવનમાં વધુ સફળ બને છે. સમય એક એકવાર પસાર થઈ ગયા પછી પાછો આવતો નથી.
હા સાચી વાત કહી અને મને એમ લાગે છે કે જવાબદારીની ભાવના પણ જીવનનું મહત્વ મહવનું મૂલ્ય છે. પરિવાર, સમાજ અને દેશ પ્રત્યે પોતાની ફરજ સમજાવી અને તેને નિષ્ઠાથી નિભાવવી જોઈએ જવાબદાર વ્યક્તિ પર દરેકને વિશ્વાસ હોય છે.
હા.. અને નમ્રતા પણ એટલી જ જરૂર છે વ્યક્તિ ગમે એટલી સફળ બને પરંતુ તેને ક્યારેય અહંકાર કરવો જોઈએ નહી. નમ્રતા વ્યક્તિને વધુ મહાન બનાવે છે અને લોકોના દિલમાં સ્થાન અપાવે છે. આજે અ.. અને અ.. જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ પણ આવે છે કે જ્યાં સાચું અને ખોટા વચ્ચે પસંદ કરવુ પડે. જો આપણા જીવનમાં સારા મૂલ્યો હશે તો આપણે હંમેશા સાચા માર્ગની જ પસંદગી કરીશું. જીવન ના મૂલ્યો આપણું ચરિત્ર ઘડે છે અને આપણને જવાબદાર વ્યક્તિ બનાવે છે.
હા સાચી વાત છે અને મને એમ લાગે છે કે વિશ્વાસ પણ જીવનનું એક ખૂબ મોટું મૂલ્ય છે. જો આપણે એક વાર કોઈનો વિશ્વાસ તોડી દઈએ તો તેને ફરીથી મેળવવો ખૂબ મુશ્કેલ બને છે તેનાથી હંમેશા સાચું બોલવું. આપેલું વચન પાડવું અને ઈમાનદારીથી વર્તવું જોઈએ.
હા સાચી વાત છે. હું તો એવું જ માનું છું કે સંબંધોનું મૂળ મૂળ પણ વિશ્વાસ જ છે. પરિવાર, મિત્રો, શિક્ષકો અને અ સહકર્મચારીઓ સાથેના સારા સંબંધો વિશ્વાસ પર જ ટકેલા હોય છે. વિશ્વાસ હોય તો દરેક મુશ્કેલીઓનો સામનો સહ સરળતાથી કરી શકાય છે. અને મને પણ અ માતા-પિતા, શિક્ષકો, મિત્રો અને સમાજ આપણા માટે જે કરે છે તેના માટે આપણે હંમેશા આભારી રહેવું જોઈએ. આભાર કહેવાની નાની તેવ પણ અ આપણા સારા વ્યક્તિત્વને દર્શાવે છે. અને માફ કરવાની ભાવના પણ જીવવાનું એક મહત્વનું મૂલ્ય છે. દરેક વ્યક્તિ વ્યક્તિથી ભૂલ તો થાય જ છે. જો આપણે મનમાં ગુસ્સો અને વેર રાખીએ તો આપણું મન અશાંત રહે છે. માફ કરવાથી મનને શાંતિ મળે છે અને સંબંધો પણ મજબૂત બને છે.
હા, સાચી વાત છે. અને મને એવું લાગે છે કે આત્મવિશ્વાસ વગર કોઈ વ્યક્તિ પોતાના સપના પૂરા કરી શકતી નથી. પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો અને મુશ્કેલ સમયમાં પણ. હિંમત ન હારવી જોઈએ. આત્મવિશ્વાસ. વ્યક્તિને આગળ વધવાની શક્તિ આપે છે.
હા. પરંતુ આત્મવિશ્વાસ સાથે નમ્રતા પણ એટલી જ જરૂરી છે જો સફળ તા મળ્યા પછી અહંકાર આવી જાય તો માણસ પોતાના. મૂલ્યો ભૂલી જાય છે તેથી ગમે એટલી સિદ્ધિ પ્રાપ્ત થાય છતાં નમ્ર. રહેવું જોઈએ. આજના સમયમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ ખૂબ વધી ગયો છે મન તો લાગે છે કે. ત્યાં પણ જીવનના મૂલ્યોનું પાલન કરવું જોઈએ. કોઈ વિશે ખોટી માહિતી ન ફેલાવી. અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ અને સમજદારીપૂર્વક સોશિ યલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. અને વિદ્યાર્થીઓ માટે પણ જીવનના મૂલ્યો ખૂબ જ મહત્વના છે. પરીક્ષામાં નકલ ન કરવી. શિક્ષકો નું સન્માન કરવું, સમયસર અભ્યાસ કરો અને મિત્રોને સહકાર. આપવો આ બધું સારા મૂલ્યોનું જ એક ઉદાહરણ છે.
હા સાચી વાત કહી તમે અને મને એમ લાગે છે કે જીવનના મૂલ્યો આપણને માત્ર સારા માણસ જ નહીં. પરંતુ સારા નાગરિક પણ બનાવે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જાહેર સ્થળ સ્વચ્છતા રાખવી. પાણી અને વીજ ડીનો બગાડ ન કરવો અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ આપણા મૂલ્યો દર્શાવે છે.
હા સમાજમાં જે લોકો સત્ય, પ્રામાણિકતા અને મહેનતથી જીવન જીવે છે તેઓ બીજાઓ.
માટે પ્રેરણા સ્ત્રોત બને છે આવા લોકો સમાજમાં વિશ્વાસ અને એકતા જાળવવામાં મહ ત્ત્વની ભૂમિકા ભજવે છે. અને હવે મને સમજો છે કે જીવનના મૂલ્યો કોઈ પુસ્તકમાં માત્ર વાંચવા માટે નથી પરંતુ રોજિંદા જીવનમાં અપનાવવા માટે છે. જો આપણે દરરોજ એક સારો ગુણ વિકસાવવાનો પ્રયત્ન કરીએ. તો ધીમે ધીમે આપણું આખું વ્યક્તિત્વ બદલાઈ શકે છે. અને આપણે આપણા નાના ભાઈ બહેન મિત્રો અથવા પરિવારના સભ્યોને પણ સારા મૂલ્યો વિશે સમજાવવું જોઈએ. જ્યારે એક વ્યક્તિ બદલાય છે ત્યારે તેના સકારાત્મક પ્રભાવ ઘણા લોકો ઉપર પડે છે.
હા એકદમ સાચી વાત કહી અને ઘણા લોકો જીવનમાં ખુબ સફળ બને છે. પરંતુ તેઓ પોતાના સારા સ્વભાવ અને નમ્રતાને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવે છે. બીજી તરફ કેટલાક લોકો પાસે બધું હોવા છતાં સારા મૂલ્યોના અભાવે તેઓ લોકોને પસંદ પડતા નથી. તેથી જીવનના મૂલ્યો સ્થાન સૌથી ઉપર રાખવું જોઈએ.
હા સાચી વાત છે.
એન અ મને તો લાગે છે કે મહાન લોકોના જીવનમાંથી પણ આપણે ઘણું શીખી શ કીએ છે મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેમની પ્રામાણિકતા અને સત્ય પ્રત્યેની નિ જાને સમગ્ર વિશ્વને પ્રેરણા આપી હતી. આ આજે પણ લોકો તેમના જીવનમાંથી મૂલ્યો શીખે છે. એ પી જે અબ્દુલ કલામ પણ ખૂબ મોટા વૈજ્ઞાનિક અને ભારતના રાષ્ટ્રપતિ હતા. છતાં તેઓ ખુબ જ સરળ અને નમ્ર સ્વભાવના હતા, તેઓ હંમેશ ા મેનસ, શિષ્ટ અને દેશ પ્રેમનું સંદેશ આપતા, તેમનું જીવન બાબતે અ તેમનું જીવન બતાવે છે, કે સાથે સફળતા સાથે નમ્રતા જાળવવી પણ ખૂબ જરૂરી છે.
હા સાચી છે, મને એવું લાગે છે કે જીવનના મૂલ્યો માત્ર મોટા પ્રસંગોમાં જ નય, પરંતુ રોજિંદા જીવનમાં પણ દેખાવા જોઈએ. જેમ કે ઘરમાં માતા, પિતાને મદદ કરવી વડીલોનું સન્માન કરવું. શિક્ષકોની વાત ધ્યાનથી સાંભળવી, મિત્રો સાથે પ્રામાણિકતા રેહવુ, અને પોતાના કામ સમયસર પૂર્ણ કરવું.
હા, સાચી વાત છે. એમ મને તો લાગે છે કે જીવનમાં પૈસા કમાવા જરૂરી નથી‌ જરૂરી છે. પરંતુ પૈસા કરતા વધુ મહત્વનું સારું ચરિત્ર હોવું જોઈએ, પૈસા એક દિવસ અ વધાર ઓછી થઈ શકે છે. પરંતુ સારો સ્વભાવ, સારા મૂલ્યો એ જીવનભર આપળુ માન જાળવી રાખે છે. અને જીવનમાં સંતોષનું મૂલ્ય પણ આ ખૂબ મોટું છે, જો વ્યક્તિ પાસે ઘણી વસ્તુ હોવા તાં સંતુષ ન હોય તો તે ક્યારેય ખુશ નય રેય શકતું જે વ્યક્તિ પોતાની મેહનત મળેલી વસ્તુની કદર કરે ભગવાન નું અભાર માને છે, તે હંમેશા જ રહે છે તોપીક પર તો આપળે જેટલી વાત કરીશું એટલી ઓછી પળશે ફરી મલીએ.
હમ્મ, હમ.